હવે ઈ શું કરો છો.
હા પ્રતિક ભાઈ બોલો શું છે?
બસ બધા મજામાં,
બસ બધા મજામાં તમે કો તમે કેવા મજામાં છો.
બસ મજામાં શું કો જમીને નીકળે,
બસ આ વોકિંગ કરવા નીકળે જયએ છી આમ તો થોડુંક કેવું કે શારીરિક સારું રે
હા છોડા, હા ના ના ચાલવાથી તો ઘણો ફાયદો થાય ઇ આ શરીર મેન્ટેન રહે એક તો, ડયાબીટીસ જેવા રોગો ના આવા.
મેન તો શું બીપી નો રોગ ના આવ, એચઆ નો રોગ ના આવ,
હા ઘણા ઘણા ઘણા બધા ફાયદા થાય.
મેન એચાય વિના રોગ નું છે એમ, એચઆઈ વી શું કે રોગ આવી જાય ને તો બહુ કાઢું થઈ જાય.
હા સો ટકા,
હ તમારે એચ આઈ વી રોગ આવેલો છે કદી,
ના મારા નથી આયલો હ,
એ કેવી રીતના આવો પ્રતિક ભાઈ તમને એનો કોઈ ખ્યાલ છે, આઈડિયા છે તને એનું,
ઈ બધું તો કેવું હોય પૂર્વા ભાઈ, બધું સાયન્ટિફિક ના અમુક ડોક્ટરી નુ હોય છે. હવે નોર્મલમાં કેવું હોય કોઈને એઈડ્સ થેલો હોય ને તમે, એના લોહીના સંપર્કમાં આવીઈ જાય તો બી તમને થઈ શકે છે એમ એવું કોઈ જરૂરી નથી, એના આમ શ્વાસોશ્વાસ ની ક્રિયા થી ને એવી રીતના બધી રીતના નથી ફેલાતો, પણ લોહીની અંદર થી લોહીની અંદર ઇ રો ભરી જાય, તો તમારી અંદર થી એ પ્રયશન થઈ શકે. ના બાકી તમને ના થાય, હ બાકીની સાથે જમ
મને કોરોના નું હતું કે, કોરોના માં કેવું હતું કેમ કોરોનામાં પણ શ્વાસોશ્વાસ થી થઈ શકતા હતા કોઈકના અડવાથી થઈ શકતા હતા, પછી કોઈકના સંપર્કમાં આવીઈએ થઈ શકીએ એવું બધું હતું એટલે મને એવું લાગ્યું હતું કે એચઆઇ વી મા સેમ ટુ સેમ એવા જ છે મને,
ના કેવું હતું. ભ વાયરસ એ વાયરસ થી ફેલાતો હતો અને આ વસ્તુ કેવી વાયરસ થી નથી ફેલાતી.
બરાબર છે.
હા લોહીની અંદર ફળવાથી જ ફેલાય છે અને, પેલું તો વાયરસ થી ફેલાતી હતી એટલે એ રોગ કેવો છે કે જલ્દી ફેલાય, એક ન થયો હો તો હું તમારા મોઢા સામે વાત કરું, મારા મોઢાની અંદર થી જે નીકળ્યા બેક્ટેરિયા કે વાયરસ, એ તમારા મુઢાની અંદર તમે ત્યારે શ્વાસોશ્વાસ ની ક્રિયા કરતા જો, એટલે તમારા મોઢાની અંદર પાછું શું થાય એ રી તરત અંદર આવી જાય તમને પેલું થાય,
અચ્છા એવું હતું એમ ને હા મને કોરોનામાં એવું જ હ તું કે પ મને એવું હતું કે એચ આઈ વીમાં પણ આવું થઈ શકે કોઈકના શ્વાસો શ્વાસમાં આવો કઈ ના કોઈને હડવાથી થઈ જાય, કોકના સાથે બેસવાથી થઈ જાય. પછી કોકના સાથે ફરવાથી થઈ જાય એવું બધું મને હતું. પણ મને એવું ખ્યાલ નતો કે આવો ખાલી લોઇના કારણે જ આવે બીજું કો તમે,
બસ બીજું શાંતિ છે શું કો જગન્નાથ ભગવાન ના દર્શન બર્શન કરકે આયા આજે,
હા આજતો બે વાર દર્શન કર્યા, તો કેવું હતું કે પાટણમાં જગન્નાથ ની યાત્રા બહુ મોટી નીકળે, ભારતમાં તીજા નંબર ની, એના કારણે કેવું હતું કે વસ્ તી લગભગ દસથી પંદર લાખ જેટલી વસ્તી પાટણમાં આજે ભેગી થઈ તી
ઓ હો હો
હં અને કેવી પચાસ કે સાઇઠ જેવી ઝાંખીઓ હતી દેખવા માટે
એલે આજુબાજુ ના ગામડાના હાં આજુબા જુના ગામના ન બધા લોકો આવતા હોય તો આ બધું થઈ શકે એમ સો ટકા ન વો જોવા લોકો આવતા જ હોય ને બધા હતારામાં જો વનના નગરચર્યા એ નીકળ્યા હોય એટલે દર્શન કરવા આવતા જ હોય
લગભગ બસો કાં તો તઈનસો ગામના વ્યક્તિ શું આ રથયાત્રામાં ભાગ લેવામ રોજ ઈચ્છુક જ હોય દર વર્ષે એટલે આટલી બધી સંખ્યા થાય અને પ્લસ કે જો પાટણની વસ્તી પણ ત્રણ લાખ જેવી છે એ પાટણની આખી આખી વસ્તી અંદર આવી જાય
હં હા સો ટકા બધા દર્શન કરવા તો આવાના જ ને યા સો ટકા આવાના આવડુ મોટું આપડા ઘર આંગણે મસ્ત સરસ મજાની રથયાત્રા નીકળતી હોય તો કોણ આવો લાભ ના લે એમ દર્શન કરવાનો લાભતો તો કે લેવો જ પડે જોઈએ જ ફરજિયાત
અને આવા માં તો કઉ કે દર્શનમાં તમે લેતા હો લાભ ને બાભ ને તમે ધાર્મિક વસ તુઓ ફોલો કરો તો તમાર શું આત્મા ને આમ પણ એકદમ શાંત થઈ જાય અને તમારું પોઝિટિવ વિચાર વારું થઈ જાય ભગવાનના દર્શન કરવાથી.
આ સો ટકા તમારી અંદરની જે ચૈતન્ય શક્તિ રેય ને એથી જાગૃત થાય તમને ઉદાસ મળે ચૈતન્ય બી ઉત્પન્ન થાય તમારા શરીરની અંદર સો ટકા ભક્તિ પણ એક એવું નથી વિજ્ઞાન સાથે જોડાયેલી જ છે ભક્તિ પણ
બરાબર છે એ વાત તો તમારી સો ટકા સાચી મેં પણ આ બધું વાંચેલું છે ચોપડીમાં લખે તું કે પછી કે તમારે કે જો તમારા મનની શાંતિ જોતી હોય કે તમારે આધ્યાત્મિક જોતું હોય એ બધું જોતું હોય તો તમારે દર રોજ સવારે ત્રીસ મિનિટ તો મંદિર માં બેસવું જ પડે એના જેના કારણે તમારા શરીરમાં પોઝિટિવ એનર્જીનો ઉચ્ચાર થાય અને એના કારણે તમારો આખો દિવસ સારો જાય
હા યોગ આ યોગ શેના માટે છે યોગ કરવાથી શું થાય તમારા મનની ચી તા એકાગ્રતા ને તમારા શરીરની એ બધું વધારે અંદર એમ એકલું શરીર ફિટનેસ રાખે એવું નઇ તમારી એકાગ્રતા ને વધારે તમારે કોઈક જગ્યાએ આપડે કેવું હોય કે અમુક ટાઈમે આપડે દસ મિનિટ સુધી જે જગ્યા ઉપર સ્થિરતા જાળવી રાખીએ પછી આપડે બધા માં એક રિસર્ચ થઈલુ છે આવું કે માણસ હંમેશા ઓસામાં ઓછી ચાલીસ મિનિટ સુધી જ કોઈ જગ્યા ઉપર પ્રવચન સાંભળી કે કો કોઈ જગ્યાએ ટી વી જોઈ હકે ચાલીસ મિનિટ પસી એની અંદર કુ તમે ગમે એટલું બોલતા હોય ને તો એની અંદર માઇડની અંદર ઉતરવાનું હોય ને ઇ ઉતરે ના
અચ્છા હાં એ તો મને ખબર છે સાયન્ટિફિક મેં પણ વાંચેલું છે કાં તો મેં વિડીયો માં પણ જોયેલું છે હરે રેક જગ્યાએ કે હોય છે કે આવું હોય એટલે એમાં શું કે હું મારા જે ફ્રેન્ડો છે ને એમના સાથે બઉ યોગા કરું છું રોજ કેવું કે પેલા તો હું અમદાવાદ જઈને યોગા કરતો અલગ અલગ પોઝિશનમાં અલગ અલગ વસ્તુ હોય કાણ કે જેવું હોય કાણ
હા એ તો બધા તમારા જેવા ફ્રેન્ડ હોય એવા યોગા થઈ શકે તમારા ફ્રેન્ડ યોગા કરવા આવતા હોય તો તમે યોગા કરી શકો ને બાકી તો હાં
એટલે ત આવતો ફ્રેન્ડ ફ્રેન્ડ ઉપર જાય એટલે મે અત્યાર સુધી કેવા કે મારી સાત થી આઠ ફ્રેન્ડો જોડે
તમારે એવા કોઈ ફ્રેન્ડ નઈ એટલા બધા એ તમારે અહિયાં તમને યોગા અહીંયા કોઈ કરવા વાળું નહિ એટલે તમારે ત્યાં જવું પડે અમદાવાદ
ના એમાં કેવું છે પાટણમાં મારા બે ફ્રેન્ડો છે હસાપુર બાજુ રહે છે પાટણમાં પણ એ શું અંદર ના અંદર બે જણા યોગા કરે છે કે એમની મેન્ટાલિટી એક જ એવી છે કે બીજા સાથે યોગા ના કરીએ કે અમે બે જો યોગા કરીએ પણ એવું આપડે ના જ યોગા કરવું હોય તો તમે બધા જોડે કરી શકો એવું નહી તમે અંદર બે જ યોગા કરી હકો
એ લોકો નો યોગા અલગ હ છે ના ના યોગા કરવા ક્લાસીસ ચાલુ જ છે
હા એજ ને ધારો કે મેં હાલમાં જોયું છે કે સામેથી એક યોગા વાળા મેડમ નીકળ્યા છે એ યોગા કરશે અલગ અલગ રીતના અલગ અલગ થઈને કરશે ને
હમ્મ જરૂરી છે એવું પણ જરૂરી બધું શારીરિક શક્તિને બનાવવા માટે જરૂરી છે બધું શું કો આવું ગરમી નું ચોય ફરવા બરવા નઈ જવું
હા ફરવા જવું છે વિચારવું હોય તો છે કે હવે આ વખતે શું કે આ માઉન્ટ આબુ જઈ એ ફરવા માટે અલગ અલગ ગાડી લઈ ને બધા આમ પ્રિયા થઈને કારણ કે ચેઉ હ મારા ફ્રેન્ડો છે ને મારી ગાડીમાં બેસવા માંગતા નથી એટલે
એવું છે ઈસાઈલા છે કે શું બધા કજયા થયેલા છે કે શું તમારા ફ્રેન્ડો જોડે
હા એટલે પેલા કેવું હતું કે એક ફ્રેન્ડ હતા કે જે મારી સાથે સારો વ્યવહાર નતો એમ એટલે આપડે એમને કેવું કીધું કે તમે અમારી ગાડીમાં ના બેસો એમ પછી એવું છે કે બીજા બધા ફ્રેન્ડો ન હું લઈ જાઉં છું બીજી એક ફ્રેન્ડને નથી લઈ જ એટલે આમ બધું એટલે ફરવા જવાનો પ્લાન આમા અ હમણાં જ તો જુલાઈ માં કે મોન્સૂનમાં આપડે ફરતા આવીએ માઉન્ટ આબુ માઉન્ટ આબુમાં કેવું છે મોન્સૂનમાં બઉ સારું હોય છે.
હા એકદમ મજા આઈ જાય હું બધું ચીલા ઠંડક જેવું હોય ત્યાંય પણ ફરવાનું સારું એવું છે ગૌમુખ છે. ગુરુ શિખર હ પછી પેલા દિલ વાળ ના દેરા છે પછી ન એટલે તળાવ છે એટલે બધું ઘણું બધું ત્યાં બોટિંગ બોટિંગ કરવાની અત્યારે મજા આ આવી જાય વરસાદ બરસાદ સાદ પડતો હોય
હાચું કે ક્લાઉડી વાતાવરણ હોય એકદમ કે આજુબાજુથી આપડે ક્લાઉડ પ પ્રસાર થતા હોય અને એકદમ આમ ભએ કે વાદરા વાદરામાં આપડે એકદમ ઠંડક જેવો અનુભવ આપણ ન થાય. એટલે શું બહું મજા આવે કે કશું ગુરુ શિખર ઉપર તમે જો તો એક તમને આગળનું કશું દેખા જ નહી એટલું આમ ધુમ્મસ આજુબાજુ તમારા ફેલાઈ ગયેલી હોય ને તો તમને કશું પણ ના દેખાય અને એવું વાતાવરણમાં મજા આવે
હમ્મ. હવે આમ ભાઈ માથેરા મકા કેવું રે તમારું બોમ્બે સાઈડ નું કેવું રયું બોમ્બે સાઈડ ગયા હોય
માથેરાન તો હજી તમે જોયું નથી પ્રતિકભાઈ પણ માથેરાન તો એક એકદમ વ્યવસ્થિત રહે છે માથેરાન જેવી વસ્તુ જ નથી હોતી
ત ધુમસ વાળું હોય એવું કઈક મે
હા અને ત્યાં વાયરો પણ એટલો હોય છ કે ત્યારે પવન પણ એટલું ફૂંકાય છે કે તમે ગમે તે એક પહાડની મારો હું ગયો હતો એક પહાડ ઉપર ગયો હતો. ત્યાંથી મેં વસ્તુ નીચે મૂકી ને એટલો પવન ફૂંકાતો વસ્તુ પાછી આવી ગય કે તમે ઊભા પણ ના રઈ શકો એટલું મસ્ત વાતાવરણ હોય
એટલો બધો પવન ભૂંકાય કે વસ્તુ આખી આપણી જેમ નાખેલી હોય એમ રિટર્ન આઈ જાય
હા.
ઓહો તો તો બહુ પવન કહેવાય એમ.
બઉ બઉ બઉ અતિશય પવન અલગ અલગ અલગ ટાઈપ. એલું હોય છે પણ માથેરાન તો બહુ જાય અન ત્યાં જ કેવું કે નેટવર્ક પણ પકડાતું નથી. એકદમ શાંતિમય માતાવરણ હોય સકે.
હમ વાતાવરન ચીલું. ઓમ અતારાં ટાઈમ ઉપર તો એવું જ રહેતું હોશે કે વરસાદ પડપડ જ કરતો હશે ને રોજ. ઓમ નક્કી ના રે કોખ કોઈ ટાઈમે કે આ ટાઈમે વરસાદ આવશે કે નહીં આવે. તમારે રેનકોટને, સતરીને એવું બધું તો જોડે સાથે લઈને જ નીકળવું પડે એમ એવું જ કરવું પડેન ઓમ. ટ્રેકિંગ જેવું હશે નઈ ત્યાં માથેરામાં.
હા માથેરાન તો આખું ટ્રેકિંગ જ છે કે તમે રોજના કેવા કે તમારે પાંચથી દસ કિલોમીટર હેરીને ટ્રેકિં પૂરો કોઈ કરીને કોઈ બસ જગ્યા જોયું હોય છે. તમે ત્યાં જઈ હકો કેમ ક સિલ્વર વેલી છ પછ ત્યાં ચા ચાર પાંચ છૂટીયાં વોટરફોલ છ એ બધા જવું તમારે ટ્રેકિંગ કરી ને.
હા એટલે વોટફોલને બધું જોવા માટે તમારે ટ્રેકિંગ કરીને આગળ જવું પડે છે હ ઈમ ને
હા.
હમમ હા તારમ તો પણ.
બે ભઈ બંધો હતા હાંસાપુર વારા તેમે જોયાતા કે અલગ-અલગ ટાઈપ ના ઈરા મ જતા હોય છે. બધા અલગ-અલગ કરીને એટલે મુ જોઉં છું એમને ચાર ના
એવું છે એમ ને
હા એટલે એરા પણ જવાના લે મુ જાવાનું હતો. તમારે આવું છે પ્રતીકભાઈ તો તમારું પણ નામ નોંધાઈ દવ કારણ કે આપડે શું અહિયાં એક મારા ફ્રેન્ડ ની છ
ન યાર અતારમત ચોક્કસ એક વખત ગોવા તો જવું હે યાર મે આવું જોયું નઈ માથેરા સાઈડ તો
તો એમાં ચેવું છે ખબર મારા એક ફ્રેન્ડ નું છે થ્રી સિક્સી ટૂર. નામની કંપની છે. એ આઈના ટુર ઓર્ગેનાઈઝ કરે છે અલગ-અલગ
એવું છે એમ બધી જગ્યાએ લઇ જતા હશે
હા માથેરાન, સ્પીટીવેલી, કેદારનાથ પછી મનાલી.
મજા આવે પૂરો ભઈ.
ત્યાં કેવું કે તમને અમ યોગા પણ કરાવ અને બધું કરાવ અલગ અલગ રીતના.
એવું હોય એમ ને.
હા માત્ર ને માત્ર અ નાઇન હન્ડ્રેડ. નાઈન થાવઝન સોરી. સોરી, સોરી નાઈન થાવાઝન. ઓન્લી, ઓન્લી નાઈન થાવઝન.
એવું છે એમ ને એ તો બીજી જગ્યા આવી બધી ટુરુ ગોઠવતા હશે ને તો તો બધે એવું.
હા અલગ અલગ હોય છે તા કે ઈનવિઝિબલ હોય છે, પછી નોર્થ ગુજરાત નામની કંપનીઓ ઓળખું છું. એક કેસાઈ કરી ગુજરાત નામ ની કંપની ઓરખુ છું ગુજરાત ટુરિઝમ ગવર્મેન્ટ દ્વારા પણ બહાર પાડવામાં આવી છે. જગ્યા અલગ અલગ છે. જેમ કે તમારે ધાર્મિક સ્થળ પર જવું હોય, દ્વારકા જવું હોય, સોમનાથ જવું હોય, ત્યાં જવું હોય ને. તમન ગુજરાત સરકારે પણ આવા ટુરની પેકેજની વ્યવસ્થા કરી છે.
એ તો પેલું આ મેં સાંભળ્યું તું જનરલી બધા વડીલો માટે કઈક. અ અ બસની સેવા માટે કેવું બ ફ્રી આપે છે ને ટિકિટો એવું બધું. વડીલ માટે બધું લોકો બહુ કરતા હોય છે અત્યારે પ્રવાસ બધા સમાજ વાળા ભેગા થઇ ન
હા એટલે એમાં કેવું હોય છે કે તમે સિનિયર સિટીઝન માટે સ્પેશિયલ ઓફર હોય છે એવું નહીં કે સિનિયર સીટીઝન માટે સિનયર સિટીઝન માટે ધારો કે સિનિયર સિટીઝન જોવા કરતા નવ હજાર લેતા હોય તો જે માત્ર ચાર હજાર હા ચાર હજાર લે ચાલે એવું બધું હોય છે કે એમને થોડાક ઓફ મળે એમ ડિસ્કાઉન્ટ મળે સિનિયર સિટીઝન
ડિસ્કાઉન્ટ માટેનું હોય છે સિનિયર સિટીજનમાં એવું છે એમ ને અ હા યા તો કઈક શું સરકાર ની યોજનાઓ હતા તો ઘણી બધી હોય છે પૂર્વ ભાઈ અમુક લોકો તો શું લાભે આપણે લોકો અમીર લોકો લાભ ઉઠાય જાય અને ગરીબ લોકો લાભ નહી લઈ શકતા એવી યોજનાઓ પ એવું થાય અત્યારે આમ આ જેમ કે આયુષમાન કાર્ડ કાઢવાનું છે પછી માં ગર્ભાશય પ્રેગ્નેન્ટ હોય તો તમારા ધાત્રી માતા નું મળે છે કાર્ડ આવું બધું તમારે મળતા હોય છે રૂપિયા એમ લગ્ન કરો તો કુંવરભાઈ નું મા મળતું હોય છે.
હા હા હા.
મળતું હોય છે એમ
હા એટલે સરકારની નીતિઓની આપણે વાત કરીએ તો સરકાર ઘણી બધી સારી છે આમ તો કેવું કે હાલ જે કરંટ ગવર્મેન્ટ છે ઇન્ડિયામાં એ સૌથી બેસ્ટ સરકાર અત્યાર સુધીની મને જોવા મળી છે. બાકી એમાં મું જોવા જઉ તો તો ઘણી બધી નીત્ય એમને બહુ લોકો સુધી પહોંચાડવાવામાં મદદ કરી છે.
હા સો ટકા ને ઘણી બધી તો એમ તો જોવા જાઓ તો આપડો હાલ નું ગુજ ગુજરાત તો ઘણું વિકસિત થઈ ગયું એ પહેલા કરતા તો અત્યારનું ડેવલપમેન્ટ જે બહુ જલ્દી ગ્રોથ કરી રહ્યું છે આખું ઇન્ડિયા ઓલ ઓવર ઇન્ડિયા નો ગ્રોથ સારો છે હો પરંતુ આપડે બઉ જલ્દી ડેવલોપ કરી રહ્યા છીએ એમ
આપડે બેસ્ટ ઇકોનોમીમાં આવી ગયા છે હાલ ચોથા નંબર ઉપર આપડે છે અને ટૂંક સમયમાં આપણે ત્રીજા નંબર ઉપર હવતી વધારે અ જેડીપી માં જતા રેશું
હા વચ્ચે કંઈ આપણે ચોથા કે એવા નવા નંબર ઉપર જીડીપી ગ્રોથ આપડો સારો એવો હતો ને
હમ્મ હા એ જ ને ઇન્ડિયા હાલ જે પ્રમાણે ગ્રોથ કરી છે કવર ગવર્મેન્ટની અંદર એ બહુ જ સારું કહેવાય છે એમ કારણ કે તમે વિચારો કે બીજા હા હા બોલો બોલો